જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો બસ બસ એકદમ મજા મ. તમે કેમ.
બસ સારું છે જો હણા તડકો બહુ છે નહી.
થઈ ગયા છે હવે.
બરાબર અમારે તો ગામડે લગ્ન છે તો શોપિંગ કરવી હતી મારે તો.
અચ્છા હા પણ તડકામાં તો કઈ નીકળી ન શક્યુંએમ. અત્યંત તો ઓનલાઈન શોપિંગ. થઈ જાય જો કરવી હોય તો આમ તો.
ઓનલાઈન મેં ઓછી કરેલી છે. પણ તમારો એક્સ. એક્સપિરિયન્સ કોને મને કેવું રહે છે એમાં.
આમ તો સારું હોય છે ક્યારેક સારું આવી જાય છે. અને ઓનલાઈનમાં ફાયદો શું થાય આપણે એટલો ટાઈમ બચે ઘરે બેસીને ખાલી એ વસ્તુને આપણે સિલેક્ટ કરી નાખીએ. અને ઘરે આવી જાય છે આમ તો સારું હોય છે. પણ મેરેજ માટે હોય તો થોડું એમ થાય કે દુકાન ઉપર થી લે તો સારું એમ બાકી આપડણે ચાલુ વસ્તુ. તો ઓનલાઈન માં બધ સરસ મળે છે. જ છે અને સારી પણ પડે છે.
ટ્રાયલ ને એવું બધું કરવા મળે છે આમ રિટર્નને એવું કેવું હોય છે.
છે એ લોકોનું અમુક વસ્તુમાં નથી કરતા એ લોકો એમ ના પાડે છે કે રિટર્ન નહીં થાય એમ. બાકી તો સારું છે લોકો. કોણ?
બરાબર. ચાલો ને હું પણ ટ્રાય કરીશ. ક્યારે મારે તો છે ને ચપ્પલ હતા તોં અત્યાર સુધી તો ક્યારે ચપર મંગ નથી ઓનલાઈન કે પગમાં ફીટ તે થાય ન થાય. અને અમુક વાર રિટર્ન નથી હોતું ને. એ મને મજા નથી. આવતી એમાં. પણ હવે તમારા એક્સપિરિયન્સ પરથી એવું લાગે છે કે એક વાર હું બી ટ્રાય કરું બહુ સારું પડે આમ તો અમુક વખત.
અ પગમાં મને એક દુખાવો હતો ને હિલ પેઇન મને બહુ હતું ત્યારે મેં એના માટેને પહેલાં એક્યુપ્રેશનલ ચપ્પલ લાવ્યા છે ને એ મગાવ્યા હતા આમ બાકી ઓકેશનરી ચપ્પલ ચપલ નેવું તો નથી મંગ પણ આ ડૉક્ટર ચપ્પલ લેવું હોય ને એ આપડું માપ જો બરાબર હોય તો વાંધો નથી આવતો નહી તો પછી એક્સચેન્જ કરવા પડે. મારે સને એક વાર શૂઝ મંગાઈવતા.